હેલો. હા તમે શું કરી રહ્યા છો?
હા અમે કઈ નથી.
હા હા બોલો ભઈ.
અ એટલે મને તમેં હ તમે હમણા, કોલેજ કરી રહ્યા હતા.
હા હ બીકોમ ઇંગ્લિશ કરી રહ્યો અત્યારે,
એ તો તમે મને માટે કઈ ઇન્ફોર્મેશન આપી શકો છો?
હા આપી શકું બીકોમમાં તો ઘણા બધા આવે ફિલ્ડ, જેમ કે માર્કેટિંગ છે, ડીજીટ પછી બેંકિંગ છે. અકાઉન્ટિંગ છે, ફાઈનાન્શિયલ છે, ટેક્સમાં છે. તો જેમાં જવું હોય, જે ઇન્ટરેસ્ટ હોય, તેમાં જવાનું રહે. તો તે સારું પડે. ફર્સ્ટ યર માં તો બધા સાથે જ રહે પછી સેકન્ડ યર માં બધા અલગ થાય. અને સેકન્ડ યર જ તમને ચૂસ કરવાનું રહે, સેકન્ડ યરમાં તમને બે કે ત્રણ, ચુસ કરવાનું રહે પછી થર્ડ યરમાં તમને તે, સિલેેક્ટ કરવું રહે. અને તેના પરથી એમબી એ કરીને આખું ડિગ્રી મેળવે લેવાનું રહે.
જો મને માર્કેટિંગમાં પોતાનું કરિયર બનાવવાનું હતું પછી મને શું કરવું પડે,
હ તો સેકન્ડ યરમાં તમને માર્કેટિંગ ચુસ કરવું પડે અને થર્ડ યરમાં બી માર્કેટિંગ ચુસ કરીને, તેના પરથી અ બીકોમ નું ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું પડશે તમને તો થાય તો મળશે
માર્કેટિંગ કરી શકાય ડિજિટલ માર્કેટિંગ તેમાંજ આવી જાય
તો તમે મને વાપી કોલેજ માટે એટલે તમે જે કોલેજમાં હમણાં જાઓ છો તેના માટે ઇન્ફોર્મેશન આપી શકો છો
હા તે તે આર કે દેસાઈ કોલેજ છે. તા ઘણા બધા લોકો આવે અત્યારે તો મારા ક્લાસમાં દોઢસો કર દોઢસોની આ સમથિંગ છે, સ્ટુડન્ટ અને હમણાં તો વરસાદના કારણે આજે કોઈ ની આવ્યું તું પણ આવે અને હારી કોલેજ છે, તે
ઓ તો તમે ક્યાંથી મતલબ વાપી માં રહો છો?
ની ની મે ડેલી અપડાઉન કરું ટ્રેનથી
તમારું કંઈ બોલો તમે તો બીએસસી કરો ને
હા હું બીએસસી કરું છું અમના
અ મને તો બીએસસી નું કઈ હમજ ની પડે તો મતલબ વધારે ની મલે પન માઈક્રોબાયોલોજીમાં હુ થાય ને કેમે બાયોલોજીમાં હોવા જાય
એટલે માઈક્રોબાયોલોજી હા એ માઈક્રોબાયોલોજી આપણે જે જી એટલે તેમના પર રિસર્ચ કરી શકાય છે.
હ અને બાયોલોજી એલેય હ્યુમન ડોક્ટર
હા.
ઓકેય
માં તો કંપની વગેરામાં જઈને ઇન્ડસ્ટ્રી મતલબ એટલે કેમસ્ટ્રી હા કેમિકલ હા
હ એનું તો ખબર કેમિકલનું વીતે નોલેજ રે તો વધારે હારું
હા.
શું તમે સો સોડિયમ આઇક આ આઇક હુ હતું?
અરે તમે ક્યારેય તમારા ડેલી લાઈફમાં શો યુજ કયરા છો?
હ એટલે અ હતા ત્યારે અમને આ લેબમાં યુઝ કરાવ્યા હતા
સોડિયમ ક્લોરાઇડ
હા એટલે તેને કેરોસીનમા રાખવામાં આવે છે.
હા સોડિયમ નઈ સોડિયમ ક્લોરાઈડ
ઓહ સોડિયમ ક્લોરાઇડ હા
હા.
હા.
તો તમને કોલેજમા હતાં ને?
કોને કેય?
તને.
નમકને ભી નમકને કેહેવાયને સોડિયમ ક્લોરાઇડ તો.
હા જે આપડે એ ને સી એલ કહીએ છીએ.
હા મને ખબર એટલે તો મેં તમારાથી પુયછું કે સોડિમ ક્લોરાઇડ ડેલી લાઇફમાં યુઝ કરો કે નહી? હા. તો યાદ રાખો તો વધારે હારું પડશે.
હા.
હા.
તો હાલ હાલમાં તમે ફર્સ્ટ યરમાં છો?
હા.
તો તમારા મત
કાલનું તમે કાલનું વિકાવના ને? કાલો તમાર કાલનો તમ ક્યો એક્સપિરિયન્સ, કેવો હતો?
હા તો કાલે તો હું પારડી ગયેલી.
હા, તો એક્સપિરિયન્સ કેવું લાયગું? કેવું બધું તે?
પારડીમાં ગયેલી હુતી એટલે અને પારડીમાં રહે પછી વરસાદ ના કારણે. વધારે મુશ્કેલ પડ્યું કાલે બધા ટ્રેન વગે કેન્સલ હતા.
હા.
હ છે
અરે તો ખબર. ટ્રેન કેન્સિલ હતું, પણ તમે પાંનેરા હિવસમાં ફૈ રહ્યા. તેનું એક્સપિરિયન્સ શેર કરું કેવું લાગ્યું તમને તેવું? હેલો. હલો. હો.